હલો.
હા.
જે , બસ મજામાં ઓ.
હમ્મ. હું તમને કોલ કરું, હ તમને ઉપાડતું જ નથી, મારા બે ત્રણ કોલ આવી ચાલ્યા ગયા.
હા.
હા, કેમ બહુ મોડું થઈ ગયું ને.
નઈ નઈ મોડું નથી થયું.
હવ, કેમ કે હું બે ત્રણ વાર લગાવી, તે બે ત્રણ કોલ આવી રીતે ચાલી ગયા.
હા, અહીંયા તો નથી આવ્યા.
નથી આવ્યા.
નહી.
તે નેટવર્ક પ્રોબ્લમ હોયને.
હા.
તો મને પણ આવું લાગે અમારે અહિયાં તો બહુ વરસાદ પડે છે.
હા, અમાર ઝરમર ઝરમર છે ચાલુ આપ
હમ, આવું અમ અમારે અહિયાં પણ આ આખો દિવસ બહુ વરસાદ પડી રહે છે, તે વાદળો પણ આ એટલું બધું ગડગડાટ થાય છે.
હા.
અત્યાર સુધી વરસાદ વધી ગઈ તે લાાઈટ પણ ચાલી ગઈ.
અચ્છા એમ, હા.
હા, જયારે અહિયાં વરસાદ પડે છે તે લાઇટ કપા
હા, લાઈટ તો બહુ જાય એ બાજુ, જરાક વરસાદ એટલે લાઈટ સીધી વઈ જાય લાઈટ
હા ચાલી જાય છે. કે બાળકોનું પણ પરીક્ષા ચાલી રહી છે અત્યાર સુધી
હા.
તો બઉ પ્રોબ્લેમ થાય છે.
લાઈટ નો બહુ છે અહીંયા મહારાષ્ટ્રમાં અમે પેલા પેલા આયવા અમને બહુ અઘરું લાગતું હતું. ગુજરાત માં એટલી લાઇટો નોતી જાતી.
ના ગુજરાતમાં નથી જાતી ત પેલા મહારાષ્ટ્રમાં પણ લાઈટ જાય છે.
હા બહુ જાય છે લાઈટ તો ઓમે વરસાદ નો હોય તો એ બહુ જાય છે અહિયાં તો લાઈટ.
આવું અહિયાં પણ જાય છે પર પેલા સુધી.
પેલા તો ત્રણ ત્રણ કલાક નો કાપ હતો હવે કાપ નથી પણ જયારે જોઈએ વહી જાય છે પછી અડધી કલાક પંદર મિનિટ દસ મિનિટ ક્યારે એમ.
હા અહિયાં પણ આવું જ છે.
અમે રેવા આવ્યા ને ત્યારે તો ત્રણ ત્રણ કલાક લાઈટનો કાપ હતો. આવ્યા એટલે બાર વાગે જાય એટલે ત્રણ વાગે આવે.
હા મારું લગ્ન થયું હોત મારું લગ્ન થયું હતું ત્યારે અત્યારે સુધી પણ અઈ આવું જ હતું. કે ત્રણ ત્રણ ચાર ચાર કલાકે લાાઈટ જ ન હતી અત્યાર સુધી ત્યાં પેલા લાઈટ જાત જતીય નથી
હા.
આપણે આદત પણ નથી આવું. તો બઉ પ્રોબ્લમ થતી હતી ત્યાં આમ, પછી મારા બાળકો થયા મને તે ટાઈમ પણ મને આદત નતી તો મને આટલું બધું ગરમી લાગતી. કે બફારો અને બહુ દિક્કત થતી.
હા.
હમ, હવે તો આદત પડી ગઈ છે આ બધાની.
હા, હવે તો હેબીટ થઈ ગય એટલે વાંધો, હવે તો કઈ ના, હા.
હા. હ હ પણ હવે સુવિધા પણ વધી ગઈ છે તે એમરજન્સી લાાઈટ પણ આવી ગઈ છે. તે એમરજન્સી ફેન વગેરે તે બધું થઈ ગયું છે તો આટલું બધું ના લાગે.
પછી વાંધો ના એક પંખો તો ચાલુ હોય બીજું કઈ નઈ. કુ ના ચાલે પણ ચાલે પંખો ચાલુ હોય એટલે તો વાંધો નો આવે ને.
હ પણ અત્યાર સુધી બ બાળકોની પરીક્ષા થ તે ઇન્વેર્ટર પણ ખરાબ થઈ ગયું છે. તો બઉ પ્રોબ્લમ થાય છે.
અ પોતાનું મકાન હશેને અહિયાં?
પોતાનું પોતાનું, તે પેલા જ સુધી પોતાનું મકાન છે, મોટું છે બઉ તે મોટા સિટીમાં તે નાનું નાનું પ્લેસ મળે છે ને.
હા.
બધું, પર આપડે અહિયાં બધું મોટું છે કે પોતાનું મ કાન છે.
અચ્છા, તમે જોઈન્ટ ફેમિલી કોઈ સાથમાં કે નહી?
ના, જોઈન્ટ ફેમિલી નથી ત મારું ના અમ બે બાળકો છે મારા, હું અને મારા પ તિ અને મારી સાક છે અહિયાં.
અચ્છા એમ?
હમ મારા જોડે હા, અને પછી સાસના છે, તે ચાચા લોકોને બધા લોકોથે છે. તે બાજુમાં રહે છે.
હા હા
હમ, તે મોડ પર બધાનું ઘર અલગ છે બધુંનું એમનું પણ મોટું છે ઘર વગેરે તો બઉ જ છે બધાનું.
હા, હા.
હમ્મ. બીજું કહું, બધું પતી ગયું તમારું જમવાનું?
હા, હા. પતી ગયુ હો. તમાનું? જમી લીધું બધાએ?
ના. બધા એ નહીં, બાળકો ને જમી લીધું. હવે હું સુ અને મારા પતિ હવે અત્યારે આવ્યા નથી.
હા.
હમ્મ. મને મોડું થઈ જાય છે. તે બાળક, હા જ મવાનું મોડું થઈ જાય છે. તે અગિયાર સુધી મારો પતિ આવે છે. પછી તે ફ્રેશઅપ વગેરે થાય પછી તમને આપું હું જમવાનું. ક્યારેક હું ખાઈ લ્યું લઉં છું. અને ક્યારેક હું એમના જોડે જ ખાઉં છું.
હા, હા.
તો બાર સુધી બાર વાગી જાય છે.
હા. સુવામાં તો અમનેય બાર થઇ જાય. પણ અમારે જમવાનું વહેલું. આઠ, સાડા આઠ વાગે જમી લઈએ.
હમ્મ. હું બધાને વાત કરી અત્યાર સુધી તો બધા લોકો આઠ સુધી જમી લે છે. પણ અમારું આ સિસ્ટમ નથી બનતું.
હા. પણ હવે જ ઘરના લોકો જ મોડા આવે પછી હું થાય પછી તો.
હું આવી એમને હું કહું છું તમને વાલે જ આવે તો બધુંનું થઈ જાય. ત્યારે તે કહે, કે બાળકોનું ભણવાનું જ રહે છે તે ભણે છે, અને ટી વી જોવે છે. તો મારી શું ગલતી આમાં? તો હું કવ તમે આવો તો બધું બંધ થઈ જાય ને. તમને લેટ પાડો છો. તો બધું આવી રીતે ચાલે છે. તે બાળકો પણ કહે છે, હા પપ્પા ને આવા દો, દો મિનિટ. ટી વી જોવાનો તો જોવાનું આપો.
હા, હા.
હમ્મ-હમ્મ.
તમારે ઓફિસ જાવાનુંન? જોબ છે
હા જોબ સે ને.
હા. તો એટલો રાતના મોડે સુધી હોય, અગિયાર વાગા હુધી એમ.
ના, ના. અગિયાર સુધી ના, તે પહેલા શામ સાત વાગે એમની જોબ છે. પછી તે પોતાનું-પોતાનું ઓફિસમાં કામ કરે છે. પોતાની ઓફિસ છે.
હા, હા.
તે અત્યાર સુધી આ બધું મિલ વગેરે છે, તે ભાત ના અને દાળ વગેરે ભાતની.
હમ્મ.
તો આનું કામ આને પર્સનલ કરે છે.
અચ્છા હા.
તે સુધી એમને લેટ થઈ જાય. કે ઓફિસનું પહેલે જોબ કરી આવે, પછી સાત વાગે સુધી આયે ઘરે. પછી તમ એમને ચાય પાણી આપું, પછી તે ત્યારે જાય. પછી પોતાની ઓફિસમાં. તો હું બે ત્રણ કણ કલા કલાક તો લાગે જ ને. પોતાનું કામ કરવા માટે અ
આપડા મોરુ જોયે અમારુંય પેલા મોડું જ અતુ પણ હવે બે ભાઈઓની સિસ્ટમ બદલી ગઈ તે પેલા નાના ભાઈ આવે નઈતર પેલા મોટા ભાઈ જાતા ઘરે પછી નાના આવતા અમે અમે નાના એમ
આવું તમને નાના
પણ આવે છે ને ઉલટું કરી નાયખુ એણે પેલા આવે ને પછી ખાઈને દુકાને જાય ને પછી મોટા જાય એમ ઘરે પછી મોટા નો આવે એમ પછી બંધ કરીને આવે એમ
હાં જયારે હું લગ્ન કરી આવી હાં બ
આઠ વાગે ખાઈ ને જાય એટલે વાંધો ન આવે પછી અમે ફ્રી પછી અવે રાતના અગિયાર વાગે આવશે
આવુ પછી સોવાનું તો મોડું થઈ જાય તમને પણ
એક કલાક ટી વી જોવે પછી બાર વાગે સુવાનું અમારે
આવુ
હં આપડે સિંધી વેલા સુઈએ નઇ
હં ટેગ લાગ્યું છે અમારા ઉપર
હા હં અઈયાં તો હું મહારાષ્ટ્રના લોકો તો અમે રેવા આયવા પેલા એવું અચરજ લાગતું કે ભાઈ આઠ વાગે જમી લેતા ને સાડા આઠ પોણા નવ થાય એટલે બધાાના દરવાજા બંધ
મહારાષ્ટ્રમાં આવુ સે?
હા હજી સુધી એમ જ છે કાંઈ ના હોય કાંઈ ન મળે દુકાનો ખુલ્લી ન જ હોય છે
આવુ દુકાન જ ના
નઈ બધી દુકાનો બંધ ઈ તો ઠંડા પીણા ની ને અમારે આઈસક્રીમ ની છે એટલે પછી રા તના અગિયાર વાગ સુધી બેઠા હોય એમ
આવુ અમારે અઈયાં તો પણ દુકાનો પણ ખુલ્લી રહેશે તે બાર સુધી આના આવું પણ નથી પહેલા ગુજરાતમાં હું જયારે પ્યાર પિયર ઘરે જાઉં ને તે એક સુધી બે સુધી બધું જ મળે છે
આંઈયા તો આખી રાત ખુલ્લુ હોય છે આપે તો રાતના સોડા પીવા નીકળતા અમે અઈયા તો ગુજરાતમાં તો બાર બાર વાગા સુધી બારે જતા અઈયાં તો બસ નવ થાય એટલે તો બધું બંધ થઇ જાય
એક વાર મોડું થઈ ગયું પેલા પણ તે સારંગપુર ગયા હતા તમને જાણો છો ને સારંગપૂર બી હનુમાન મંદિર છે હા પત તે આવા ત્યાંથી બઉ મોડું થઈ ગયું તે એક સુધી બે વાગી ગ્યા પછી ત અમને બુખ મતલબ બધુ બુખ ખાવાનું જમ હતું તો તે રોડમાં ગયા મારા પતિ એને અચરજ લાગ્યું કે ત્રણ વાગે ચાર વાગે ત્યાં બધું જ મળે છે તે પેલા કોક ફી ને બધું જો તમને ખાવાનું છે તો બધું મળે છે હેં તો બોલે અઈયાં તો આવું લાગે છે કે સ સવારનું ટાઈમ છે.
એટલે એઈ જ કહઉ છું ને અઈયા તો રાતના નવ વાગ્યા પછી તો બધા જલ્દી જલ્દી જાવું પડે હોટલમાં કોઈ ના બટ ડે તો જાઈએ ને તો રાતના નવ વાગા સુધી જલ્દી જલ્દી જાવું જ પડે નઈ તો તો દસ વાગે તો બધું બંધ થઇ જાય અઈયા.
હાઉ અમારે અહિયાં પર આવું જ નથી બાર વાગ સુધી ચાલ છે.
નહી અહીંયા ઓલા દિવસે જ ગ્યા બે ત્રણ દિ પેલા જ ગ્યા ને દસ વાગે. સાડા નવ પોણા દસ થ્યાતા ગ્યાતો ઢોસો લીધ કીધું તો બોલે નહી ખતમ હોત ખતમ હો ગયા બોલે સો ક્યા હમારે હો ત્રે બંધ કરવાની તૈયારી છે હવે.
બધે જ બધા શહેરો નો અલગ અલગ ચાલે છે ને?
હા હમ હા એ જ ને ક્યારેય સોડાઓ પીવે તો સોડાય ન મલતી હવે થોડી થોડી બે ત્રણ બે ત્રણ પેલી આઈસક્રીમની ને એવી દુકાન ખુલ્લી હોય સાડા દસ પોણા વાગ્યા સુધી વધી ઘ બસ પછી નઈ.
થઈ ગયું.
હા.
હા આવું જ છે નહી.
તમે એમપીના કયા ગામ
શું કહો છો?
કયા ગામમાં છો હમણાં એમપી.
એમપી માં તે જબલપુર બાજુમાં.
અચ્છા હા હા જબલપુર સાંભળો છેન હા.
હા ત્યા આ બાજુ માં.
યા યા હા હા.
હા ત્યાં પેલા શેને અહીંયા આશુતોષ રાના ત્યાં જબલપુરના.
હા.
હમ તે ફિલમ એકટર. તે જબલપુર હમ તે જબલપુર નું છે ને. હમ તમે ફિલમ સેટ મારો પિયર એમદાબાદ માં જ છે ને.
અમદાવાદમાં જ છે એમને હા હા.
હા. હમ.
તમે શ્રીલગન કરીન ડાયરેક્ટ ઈયા અહીંયા જ આવ્યા એમ ને એમપીમાં?
હા શ્રી લગ્ન કરી એમપીમાં પણ ત્યા છે મારી બહેનો બહેનો બધી બધી બહેનેઅ આપણી ચાર બહેનો છે. તે ત્યાં જ છે હું હું અકેલી જ બસ અય્યા.
અમદાવાદમાં છે એમ?
હા તે અમદાવાદમાં તે બધું
હા હું દૂર મારી મમ્મી એ પેલે લાગતું હતું કે હું મોટી છું બધી દીકડીઓ મે તો આ આમને લાગતું હતું કે આનું લગન હું પાસમાં કરીશ અને બીજી છોકરીઓ મારી ક્યાય પણ થાય કોઈ વાંધું નથી. પર તેનું ઉલટું થઈ ગયું કે મારી ચારો હમ
દૂર વૈ ગે.
થોડ દૂર થઈ ગઈ અને બીજી મારી બહેનો ત્યાં છે તે થોડા ડિસ્ટન્સમાં છેને. બળ એ મદાબાદમાં જ છે.
બધાએ લગ્ન કરેલા જ છે એમ.
હા, બધા જ બધું લગ્ન થઈ ગયું છે અને મારો છેને એક જ બાઈ છે હા, હા એક જ